હેલો કેમ છો તમે?
હુ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં આજે આપણેે કઈ વિશે વાત કરીએ.
મને લાગે છે આજે આપણે એક વિષય છે ફ્રેશ આપણા જલ્દી ઉઠવાના બેનિફિટસ તેના પર વાત કરીએ શું વિચારશે તમારો.
વેલા ઉઠવાથી સૌથી મોટો ફાયદો વહેલા ઉઠવાનો તો એ છે કે આખો દિસ દિવસ એનર્જી ભરેલો લાગે છે સવારે મન અને શરીર બંને તાજા રહે છે.
હા એ તો તમે સાચી વાત કરી અને હવે તો મે રોજ વહેલી ઉઠવાની ટેવ પણ પાડી છે ખરેખર જીવનમાં બહુ ફેરફાર અનુભવ્યો છે મેં.
હા એ તો તમને સાચી વાત કહી પણ સવારે ઉઠવું બહુ મુશ્કેલ લાગે છે ખાસ કરીને શિયાળામાં તો બિલકુલ મન ના થાય.
હા એ તો તમે સાચી વાત કહી શરૂઆતમાં મને પણ એવું જ લાગતું હતું પરંતુ ધીમે ધીમે આદત પડી ગઈ હવે તો એ અલારમ વાગે એ પહેલા તો મારી આંખ ખુલી જાય છે.
વાહ પછી તમે સવારે શું કરો છો.
હું સૌથી પહેલા થોડું યોગ અને પ્રાણાયામ કરું છું પછી થોડી વારમાં આમ વોક કરવા જઉં છું બાર એ એથી આખો દિવસ સકારાત્મક લાગે છે.
એ તો બહુ સરસ વાત છે મેં પણ સાંભળ્યું છે કે સવારે શુદ્ધ હવા શરીર માટે બહુ સારી હોય છે.
હા બિલકુલ સાચું સાંભળ્યું છે તમે સવારે વાતાવરણ શાંત અને શુદ્ધ હોય છે એથી મનને શાંતિ મળે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે.
હા એ તો તમને સાચું કહ્યું સ્ટુડન્ટ માટે પણ વહેલા ઉઠવું ફાયદાકારક હોય છે કારણ કે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો બહુ સારું છે સવારે ભણેલું લાંબો સમય સુધી યાદ રહે છે કારણ કે મન એકાગ્ર હોય છે.
હા એ વાત તો તમે સાચી કહી છે હું જયારે રાત્રે ભણું છું ત્યારે ઊંઘ આવવા લાગે છે અને જયારે સવારે ઉઠીને સવારે ઉઠીને ભણ છું તો મારું સવાર એકદમ મારું સવારે મગજ વધુ સક્રિય રહે છે. એટલે કામ ઝડપીથી અને સારી રીતે થાય છે.
હા દિવસ લાંબો લાગે છે ઘણા કામ સમયસર થઈ જાય છે અને ઉતાવળ ઓછી રહે છે ઘણા સફળ લોકો પણ વહેલા ઉઠી ઉઠે એ એવું સાંભળ્યું છે.
તમે સાચું કહ્યું ઘણા બિઝનેસમેન લોકો ખેલાડીઓ અને મહાન લોકો વહેલા ઉઠવાથીની વ રાખે છે તેઓ માને છે કે દિવસની સારી શરૂઆત સફળતા તરફ લઈ જાય છે. પણ જો રાત્રે મોડો સુધી કામ હોય તો શું કરવું.
તો સમયનું યોગ્ય આયોજન કરવું જોઈએ વેલા સુઈ જોઈએ તો વેલા ઉઠવું સરળ બને છે.
હા એ તો તમે સાચી વાત કહી આ વહેલા ઉઠવાથી આ આપણો આરોગ્ય પર અસર પડે છે આરોગ્ય માટે તો બહુ જ સારું છે નિયમિત ઊંઘ અને વહેલી સવારે કસરત. કરવાથી શરીર ફિટ રહે છે અને બીમારી થી બચી શકાય છે મને લાગે છે
હા શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગશે પરંતુ પછી ખુબ સારુ લાગશે કાલથી હું પણ વેલો ઉઠવાનો પ્રયત્ન કરીશ પેલા. પંદર વીસ મિનિટ વહેલા ઉઠ. ઉઠવાની ની શરૂઆત કરજે ધીમે. ધીમે ટેવ પડી જશે.
હા અને સવારે મોબાઈલ ઓછો વાપરવો જોઈએ ને.
ચોક્કસ સવારે મોબાાઈલથી દૂર જ રહીએ ધ્યાન વાચન અથવા કસરત કરીએ તો દિવસ વધુ પ્રોડક્ટિવ બને છે.
હા. તો તમે સાચી વાત કહી અને મને આમ આજની વચ્ચે તો મને ઘણી પ્રેરણા મળી અને મને ખુશી છે કે સારા જીવન માટે સારા નિયમો બહુ જરૂરી છે. અને સાચું કયું છે. કઈક લોકો એ વહેલા સૂવો અને વહેલા ઉઠો એ ખરેખર સારી ટેવું છે. એથી આપણું. સ્વાસ્થ્ય સમય અને મન બંધાયેલું રહે છે અને મારો એક પ્રશ્ન હતો કે. અ તમે હવે કેટલા અ એલારમ. પાંચ વ વાગે ના મૂકી દવો છો કે પછી શું કરો છો.
હું તો અ અત્યારે છ વાગેનો આલાર્મ હું મૂકું છું.
હા બહુ સારું, પણ રાત્રે પણ સમયસર સુઈ જજો.
હા નહીંતર સવારે ઉઠવું મુશ્કેલ બની જશે. સારી ઊંઘ પણ એટલી જ જરૂરી છે.
હા તમે સાચી વાત કહી, સવારે ઉઠીને સૌથી પહેલા શું કરવું જોઈએ?
થોડુંક પાણી પીવું જોઈએ અને પછી તાજી હવામાં ચાલવું જોઈએ.
હા, મોબાઈલ ચેક કરવો યોગ્ય નથી ને?
ના, ના સવારે વહેલા ઊંગીને મો મોબાઈલ થી દૂર રહેવું જ જોઈએ. તમે સવારે ગીતો સાંભળો છો?
હા ધીમા અને શાંત ગીતો સાંભળું છું. એનાથી મન ખુશ રહે અહ રહે છે. આખો દિવસ પોઝિટીવ પોઝિટિવ ફીલ થાય છે.
મારી મમ્મી પણ કહે છે કે વહેલા ઊઠનાર લોકો વધારે સ્વસ્થ રહે છે, કારણ કે તેમની દિનચર્યા નિયમિત રહે છે.
હા તમારી મમ્મી સાચું કહે છે. શું વહેલા ઉઠવાથી સ્ટ્રેસ ઓછું થાય છે?
હા વેલા ઉઠવાથી તો સ્ટ્રેસ ઓછો થાય થાય છે કારણ કે કામ ઉતાવળ વગર થઈ જાય છે. હું ઘણી વાર સ્કૂલ માટે મોટો પડી જાઉં છું, વેલા ઉઠવાથી એ સમય સમ સ્યા પણ દૂર થઈ થઈ ગઈ છે.
બરાબર, સવારે સૂર્યોદય જોવાનું મજા આવે છે ને?
બહું જ સરસ લાગે છે સવારે ઊંઘીને સૂર્ય જોયું મનને શાંતિ મળે છે.
હા, તમે રોજ કેટલા વા અહ વાગે ઉઠો છો?
હું સામાન્ય રીતે તો સવારે છ વાગે ઉઠી જાઉં છું.
હા, હું તો અહ સમયને એ સમયે ઊંઘમાંજ હોઉં છું. હમ્મ. થોડા દિવસ પછી હું પણ ટેવ પાડીશ.
હા સવારે ભણવાથી માર્ક્સમાં પણ ફાયદો થાય છે ને?
કારણ કે સવારે યાદશક્તિ વધુ સારી હોય છે. હવે મને પણ લાગે છે કે જીવનમાં નિયમ હોવું જ અહ જોઈએ.
હા સારા નિયમો સફળતા તરફ લઈ જાય છે ક્યારેક હું રજા દિવસે બપોર સુધી સુઈ જાઉં છું.
હા એ તો સારી વાત છે એવ ધીમે ધીમે ઓછી કરવી જોઈએ. બટ અ. ના ભી કરે તો ભી ચાલે.
વેલા ઉઠવાથી આત્મવિશ્વાસ પણ વધે છે ને.
હા કારણ કે દિવસની સારી શરૂઆત થાય છે.
હવે હું મારા મિત્રોને પણ આ વાત કહીશ સારીીતે બધાને આપવું જોઈએ.
હા એ તો તમે સાચી વાત કહી શું વહેલા ઉઠવાથી મૂળ પણ સારો રહે છે.
હા સવારે વેલાટ. વાથી શાંતિ હોવા. થી મન ખુશ અને શાંત રહે છે.
બરાબર હું ઘણી વાર સવારે. ચીડચીડી થઈ જાઉં છું. છે.
એ તે માટે છે કારણ કે પૂરતું ઊંઘ અને નિયમિત નિયમિત સમય બહુ જરૂરી છે સવારે ચાલવા જરૂર જવું ખરેખર સારું લાગે છે તાજી હવા શરીર અને મન. બંને માટે સારી છે તું એક. ક્લો વોક કરવા જાય છે.
અ ના હું એટલી વોક કરવા નથી જતી ક્યારેક પપ્પા સાથે જાઉં છું તો ક્યારેક મમ્મી સાથે પરવાર એથી પરિવાર સાથે પણ સમય પસાર થઈ જાય ને.
બિલકુલ આ તો સાચી વાત છે સવારે બધા સાથે વાત કરવાનો પણ સમય મળે છે.
હા હું સવારે ઘણી વાર આળસથી આળસથી ફરી સુઈ જાઉં છું એલાર્મ દૂર મૂકી દેઉં છું એટલે ઉઠવું એટલે ઉઠવું ના પડે આ આ તો મતલબ એમ કેને કે ખરાબ ખરાબ. હેબિટ છેને સુધારીશ હવે મને ખબર પડી ગઈ છે આજની વાતચીતમાંથી કે આપણે સવારે ઉઠવું ખૂબ જરૂરી છે આપણે સવારે જલ્દી ઉઠ તો આપણું કામ સમય બધું નિયંત્રિત થઈ શકે છે.
હા વેલા ઉઠવાથી બધું સમયસર થઇ જાય છે.
હા ચાલો પછી આપડે પછી વાત કરીએ.
હા હા ચાલો રાધે રાધે. હમ્મ.